કેમ છો? સુવાની તૈયારી?
ના હજુ વાર છે.
બરોબર આજે આજે અમે બહાર થી જયા છીએ એટલે આજે અમે પ્રવાસની આજે આપણ ટોપિક છે પ્રવાસ અને ગુજરાત ના સ્થળો એની ચર્ચા કરવાના છીએ. એ પ્રવાસ નામ સાંભળીને જ બધાને એટલો આનંદ આવે છે કે આમ આખા દિવસની ફેમિલી લાઈફ પતાયને ત્યારે વેકેશન આવે કે દવા બે વેકેશન સમ વેકેશ ને દિવાળી વેકેશન બધા એની રાહ જોતા હોય છે બધા ફેમિલી દર વર્ષે ભેગા થઈને દિવાળીમાં તો બ લાંબી ટુર બી એ લોકો આઉટ ઓફ ઇન્ડિયા ની પણ કરતા હોય છે એટલે એ લોકો આવે એના મહિના બે મહિના પેલા નક્કી કરી દેતા હશે કે આપણે કઈ બાજુ ન અ સિલેક્ટ કરવું છે એમ અને એ કરીને પછી ટિકિટ બુક કરાવી છે. કે સેમાં જોવ છે ફ્લાઇટમાં જોવ ટ્રેનમાં જોવ એ રીતે ટિકિટ બુકિંગ એટલે એમ પ્રવાસ ની બધી એટલી બધી એ લોકો તૈયારી કરતા હોય છે ને એટલું બધું એન્જોયમેન્ટ હોય છે એ લોકોમાં કે ના પૂછ અને ગુજરાતમાં પણ એટલા આપણા ફવાના સ્થળો છે કે અક્ષરધામ છે કે પાલી તાણા જેવું છે ગિરનાર છે કે જ્યાં હ સાપુતારા કે હિલ સ્ટેશન છે માઉન્ટ આબુ છે. એવા એવા સ્થળો છે કે લોકોને ગરમીમાં બસ હિલ સ્ટેશન પર જ જવાનું એ લોકો પસંદ કરતા હોય છે કાતો રિસોર્ટમાં. અને એ લોકો એટલું એન્જોય કરતા હોય છે ફેમિલી સાથે જ એટલા નાસ્તા લઈ જતા હોય છે કે બહાર ખાતા હોય છે એટલી રૂમ બુક કરાયને બધા ગેમ પ્લે કરે છે અનેને બધું પ્રવાસમાં એમાં આપણને માનસિક શાંતિ પણ મળે છે. કામાં પણ કામથી પણ આપને થોડોક આરામ મળે છે અને ફેમિલી સાથે આપ ટાઈમ સે સ્પેન્ડ કરવાનો પણ મોકો મળે છે.
હા બધાનું લાઈફ શેડ્યુલ એટલું ટાઈટ થઈ ગયું હોય છે કે બધાને એમાંથી અવકાશ જોઈતો હોય છે કે રોજ રજ ન કોઈ રૂટીન કામ કરીને બધા તાડી ગયા હોય છે. એટલે બધા ઘરમાં એક એક જ ઘરમાં રહેવા છતાં બધા ટાઈટ સિડ્યુલ ના હિસાબ થી પૂરેપૂરા બધા મળી શકતા નથી. વાતચીત નથી કરી શકતા એવું થઈ જાય છે એના હિસાબથી પ્રવાસ ને આ રીતે બહાર જઈએ બધા એક સાથે બધા મળી શકે વાતચીત થાય અને પરિવારના લોકોની સાથે બી હળી મળળીને બધું કામ થાય અને બધાને આનંદ જુદો જ આવે એમને બધાને કઈક નવું ભી મળી જાય નવો નવો વસ્તુ જોવા મળે નવા લોકોને મળવાનું થાય ભાષા જો હોય ત્યાંની બધી વસ્તુઓ કઈ અજાઈ ગીઓ છે ત્યાં સુ શું ઐતિહાસિક એનું મહત્ત્વ છે એ બધું સમજવા અને જાણવા મળે છે.
અને નરેન્દ્ર મોદી આમ પણ સપ્ટેમ્બર મહિનામાં એટલી ઠંડી હોય છે કચ્છનું કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા. એટલે એટલું એમ કટ મહિનો બતાવે છે કે ત્યાંનો સફેદ ર્રોણ ખરેખર અમે જોવા ગયા હતા અમે ફ સાથે કાકી લગઝરી બસ કરી અમારા કાકાઓ પાંચ પાંચ ભાઈઓનું ફેમિલી છે આખું તે બધા ભેગા થઈને અ ભેગા થઈને આખી બસ કરીને કચ્છ જોવા ગયા હતા. તો ત્યાં આખું આમ રણ પણ રણ જેવું રણ ન આપડે કેવો અહેસાસ માટી હોય ત્યાં ઊંઘ પડતા હોય આ હોય એ રીતનું આપણને અનુભવ હોય કે રણ એટલે આવું હોય એમ કે જંગલ સફારી હોય કે અને એ સફેદ રણ એટલે કે એટલું આપણને સફેદ નીચું જ જોવા મળે અને ત્યાં આપડે એ મીઠા ઉપર આપડે ચાલવાનું હોય છે બધા જ્યાં સુધી જાઓ ત્યાં સુધી આપને છે એક સુધી મીઠું મીઠું મીઠું જોવામાં આમ પગ મૂકીએ તો આપો પગ પણ એવા હોય મીઠામાં મૂકી મૂકીને જાણે એટલે જે કચ્છ ન અને ત્યાંની ભરત કામ છે પછી કેમલ સવારી છે અ હોર્સ રાઈડિંગ છે એટલે મજા આવે છે ત્યાં બધા ફોટા એટલા શૂટ કરાય છે અને આખું ત્યાં રણની આજુબાજુ આપણને ફેરવે છે અને ત્યાં ખાણી પીણી ને નારિયલ પાણી ની એટલા સ્ટોલ હોય છે તે લોકોને ખાવાની પણ એન્જોય અને ફરવાની સાથે સાથે આવી ખાવાનું પણ હોવાથી બધાને કોઈને આ ખાવું છે આ ખાવું છે એ રીતે મજાક મસ્તી સાથે એન્જોય કરતા હોય છે
તે અમે અહિયાં પાલીતાણા પણ ગયાતા એ ભારતનું એક માત્ર એવું શહેર છે જયા બિલકુલ હિંસા બંધ છે એટલે ત્યાં તમારે નોનવેજ મળતું નથી એટલું પવિત્ર વાતાવરણ ત્યાંનું હોય છે એટલે ત્યાં આગળ આખી મંદિરોની નગરી કહેવાય છે બધી વસ્તુ જૈનોનું મોટું ધીરજ છે અને ત્યાંનું વાતાવરણ જ અલગ હોય છે ત્યાં તમે ઉપર જાઓ ત્યાંનું વાતાવરણ ત્યાંનું પવન તમને જેટલો ઉનાળો હોય તો તો બી તમને ગરમી લાગે નહી અને બિલકુલ પ્રદુષણ નહી આખું વાતાવરણ જ એકદમ દિવ્ય હોય છે અને જેમ જેમ તમે આગળ વધતા જાઓ તેમ તેમ બધા દોડી વાળા મળે બધા અલગ અલગ અલગ દેશો માંથી પ્રાંત માંથી લોકો આવ્યા હોય એમનો બધો અનુભવ જાણવા મળે અને મજા આઈ જાય એમ
અને હવે તો શું થયું છે ગરમી જેટલી પડતી હોય છે ને બાળકોને પણ પસંદ પડે એવી રીતે એ રિસોર્ટ પણ બધા જવાનું પસંદ કરી રહ્યા છે એટલે રિસોર્ટમાં જવા માટે તો રીતના કપડા લે છે બધા પછી ઉપરથી નીચે છે સ્લાઈડિંગ હોય ઉપરથી ફુવારા પડતા હોય એક બાજુ સોંગ વાગતું હોય એ એની સાથે આપડે ડાન્સ કરવાનો એટલે છોકરાઓને એટલું એન્જોય થઈ જાય છે ને ગરમીનો અહેસાસ નહી થતો એટલે એસીની પણ જરૂર નથી પડતી એટલે બધા રિસર્ટમાં બધા હોય છે હવે તો રિસોર્ટ પણ એટલા બધા થવા માંડયા છે એટલી મોટી સંખ્યામાં સારી સારી જગ્યા અને મોટા મોટા લોકો પણ એ લોકો ત્યાં જઈને જ પોતાના ફેમલી સાથે એન્જોય કરતા હોય છે એમ
તો ગુજરાત રાજ્ય જ એવું રાજ્ય છે જ્યાં તમને બધી જ વસ્તુ મળી જાય અહિયાં તમારે સમુદ્ર પણ છે દરિયો પણ છે મોટા પર્વતો પણ છે રણ પણ છે બધી જાતની આબોહ અહિયાં મળી જાય સાપુતારા છે સાપુતારા હિલ પ્રદેશ છે બધી જગ્યા જાઓ તમને બધી જ વેરાયટી મળી જાય કચ્છનું રણ છે બધી જ વસ્તુઓ તમને બધી જ આબોહવા બધી જાતની મળી જાય દરિયો પણ મળી જાય પર્વતો પણ મળી જાય એટલે એક પણ વસ્તુ એ બાકીના રહે કે તમને અહીયા ગુજરાતમાં નથી બધી જ વસ્તુ ગુજરાતમાં તમને જોવા મળી જાય છે
અને હવે તો કેવુ થાય છે આપે વેકેશનમાં તો બધા અમદાવાદ કોઈના તમારા રિલેટિવસ રહેતા હોય તો તમે અમદાવાદ એમના ઘરે જાઓ છો અને એમના ઘરે જઓ એટલે ફિક્સ હોય હવે તો અમદાવાદમાં પણ નરેન્દ્ર મોદી એવા એવા બધા જોવાલાક સ્તડો બનાવી દીધા છે અટલ બ્રિજ છે રિવરફ્રન્ટ છે કાંકરિયા તળામાં પેલા એટલું અશુદ્ધિ એવું રહેતું હતું પણ હવે કાંકરિયા તળાવમાં પણ તમે બેસો તો બોટિંગ ચાલુ એટલા મ્યુઝિયમ છે એટલું ચકડોરને એવું મેળા જેવું કરી દીધો છે પેલું કાચ છે એ બધું પ્રાણીસંગ જૂથ છે તે એમાં છોકરાઓને એન્જોય થાય છે એટલે અમદાવાદમાં પણ અક્ષરધામ છે ગાંધીનગરમાં એટલે આટલા એરિયામાં પણ એટલું જોવાનું હોય છે પ્લસ રી રિવરફ્રન્ટ દેખાયે ને શુ શુદ્ધ વસ્તુ ને તેની શુદ્ધ હવા ત્યાં તમે એકલા પણ બેઠા હોવ છો ને ત્યારે પણ તમને કેવું લાગે છે કે ખર ખર ખરખર નેદી વહેતી હોય ને એનો આપણને અહેસાસ થતો હોય છે ને એમ આપણને લાગતું હોય છે કે ના ભાઈ ખરેખર આમ કેટલું શુદ્ધ પાણીને જોઈ જોતા જ રહીએ જોતા જ રહીએ એવો અહેસાસ થાય છે ત્યાંની હવા પણ એ શુદ્ધ એકદમ વાતાવરણ શાંત કોઈક સંગીત વગાડે છે કોઈ સાયકલિંગ કરે છે કોઈ બેઠા છે શાંતિ થી વાતો કરે છે ને એક બાજુ પાણી નો અવાજ આવે છે ખડ ખડ અને એટલું શુદ્ધ પાણી એટલે આ બધી વસ્તુઓ એમ જોવા જેવી છે અમદાવાદમાં પણ એટલું બધું હવે તો ફરવાલાયક સ્થળો થઈ ગયા છે
ગાંધીનગર છે ગાંધીનગર તો ગ્રીનસિટી છે આખું ત્યાં વાતાવરણ એકદમ લીલું છમ જોવા મળે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સરદાર વલ્લભભાઈ પટેલ પટેલની મોટા મોટી પ્રતિમા છે એ જોવા માટે આખા દેશ માંથી અને વિદેશ માંથી પણ કેટલાય લોકો આવતા હોય છે એટલે આખું ગુજરાતનું ટુરિઝમ માળખું એવું છે કે અહિયાં તમને બધી વિવિધતા જોવા મળે જાણવા મળે અને જે પણ પૈસા ખર્ચીને આવે તેમ એને એમ લાગે કે ભઈ મરે પણ પૈસા વળતર મળી ગયું છે એ રીતનું બધું એને જોવા મળતું હોય છે ને જાણવા પણ મળતું હોય છે કિલ્લાઓ હોય એટલા બધા હોય નવી નવી વસ્તુ જાણવા મળે કોઈબી જગ્યા જાઓ સૌરાષ્ટ્રમાં જાઓ આ બાજુ જાઓ ત્યાંની ભાષા પણ એટલી મીઠી હોય લોકો પણ એટલા મળતાવળા હોય અને એમની સાથે વાતચીત કરવાનો એમનો અનુભવ મેળવવાનો આખો એક રોમાંચક જુદો હોય છે
ના સાચી વાત છે અને હવે તો છોકરાઓનું પણ જોવાનું હોય કે આપડે પિકનિક ક પ્લેસ પસંદ કરીએ છે તે સિલેક્ટ કરી છે કે આપડણે હવે બધાની સાથે જોવું છે તો વડીલો પણ હોય છે છોકરાઓ પણ હોય છે એટલે બધા ધનું એ રીતે સેટ ફેમિલી સાથે જઈએ છે તો આપડ કેવા સ્થળે જઈએ કે હિલ સ્ટેશન છે એ સર્વ કરવાનુ વડીલો ને નથી ફાવતું તો આપડે એવી રીતે રિસોર્ટ છે તો રિસોર્ટમાં પણ એ લોકોને નથી પસંદ તો આપડે એ નથી જો એટલે આપણે એવી જગ્યા પસંદ કરીએ છી કે જ્યાં બધા જ એક સાથે ફરી શકીએ ખાઈ પી શકીએ શાંતિથી રહી શકીએ અને જે પ્રવાસ માટે ગયા છે પ્રવાસ નો એન્જોય પણ કરી શકે ને આપણને એ વિશે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નરેન્દ્ર મોદી બનાવીયું છે પણ તે એટલી મોટી પ્રતિમા બનાય છે અને એમ જોવા તે જોવું ટાઈમ પણ એટલો જાય છે બે ત્રણ દિવસ તો ક્યાંય નીકળી જાય ખબર નથી પડતી અને એ બધી અજાય બી છોકરાઓ પણ જોએ સાસ સમજે જાણવા મળે કે આપણા લોકખંડિત પૂરુષ જે આપણા દેશ માટે આલું લડાઈ કરીને આપણી સરકારે આ જોવાલાયક સ્થળ તરીકે બનાવીને આપણને નોલેજ આપ્યું છેકે ઉદાહરણ પૂરું પાડ્યું છે એમ એટલે એટલું સરસ એમ બનાવ્યું છે જોવાનું ને એટલું અંદર ચારે બાજુથી જોઈએ આ કી નર્મદા નદી ની વચ્ચે ઊભા સરદાર વલ્લભભાઈ પટેલ ને એની અંદર થી આપણે આર્ટ ગેલરી જોવા મળે છે અને બધું જાણવા મળે છે કે પેલાના જમાનામાં એ લોકો કેટલું બો ભાગ્યું તુ એ બધું એના વિશે આપે છોકરાઓને વડીલો સમજાવ તા હોય છે
ગિરનાર પણ છે ગુજરાત ની અંદર ત્યાં પણ મોટો તીરથ છે હિન્દુઓના જૈનો ના ત્યાં બાજુમાં ગીર જંગલ છે ત્યાં લાય સફરી ને બધી થતી હોય છે એશિયામાં સિંહ ની મોટી સંખ્યા ગીરની અંદર છે એ જોવા માટે પણ બધા પ્રવાસીઓ આવતા હોય છે
તમારી જોડે વાત કરી આનંદ થયો ખુબ ખુબ આભાર થન્ક યુ
થેન્ક યુ વેરી મચ